હ શું કર?
કંઈને આ એમ. ડી. સી. હિન્દીને લગતું હતું એમાં પણ સમજ ની પડી ફોટા તો કાલે જઈને માગવું પડે કોઈ જોડે
કેમ?
અરે હમજ નહીં પડતું આ એમ ફોટો મોકલ આગળ પાગળ થઇ ગયું લાગે
એટલે અસાઈનમેન્ટ આપ્યા
હ હમ્મ લખાવે છે સર હિન્દીમાં અમારે જેે ક્વેશ્ચન પૂછાય ગયા
મને લાગી અસાઇમેન્ટ આપ્યા હોય તો
ના પેલા જલ્દી નહીં આપે ઓગ ઓગસ્ટ મા
હમ્મ બધાને બીજી કોલેજ વાળાને તો આપી દીધા
આટલા જલ્દી
હા પછી બધી એક્ઝ ઇન્ટરનલ એક્ઝામ આવશે ને તો પછી આપી દે અને બધા ફેસ્ટિવલોને ઇન્ટરનલ એક્ઝામ એના પેલા આપી દે.
રજાઓ ભી વધારે છે
હા આ વખતે નથી એ તો વાંધો નઈ એ તો અને પછી અટેન્ન્સમાં આવે આમ એમાં પણ લખવું પડે ઇન્ટરનલ એક્ઝ ઝામ ના પેપરો અને બધું લાઈ જ છે.
અટેન્ડન્સ ઓછી હોય તો પાછી નામ પણ આવી જાય એમાં સપ્લિમેન્ટરી લાગી પડે પાછી
હા એજ ને યાર બીલ શાંતિ
શાંતિ એકદમ.
અ વરસાદ પડે છે કે નઈ
હમણા નથી પડતો કપડા ભીગાડીને જતો રે વરસાદ આવે
એવું જ હોય હમ્મ હમ્મ એજ ને યસ આયો તોઆજે
હા આવેલો
હમ્મ હમ્મ તો તમે રોજે જો
રોજે હા રેગ્યુલર રોજ
હ હમ્મ હમ્મ હુંતો રેગ્યુલર નઈ આવતી વીકમાં એક દિવસ કેહેવા આવું એક બે દિવસ.
એક બે દિવસ.
અરે સવાર માં નઈ ઉઠાતું યાર બિલકુલ એમ ઉઠી ને પાછી ઊઘી જવાય એના. મને તો બવ આળસ છે ઓ ઓ કેમ.
વર્કઆઉટ.
અચ્છા સારું કેવાય યાર. હમ હમ બીજુ શાંતી.
એકદમ શાંતિ એક દીજ ચાલતોને શાંતિ જ થાય ગઈ છે પૂરેપૂરી.
હમ હમ મને તો યાર કોલેજ મુ. ખબર જ નહી સિલેબસ ના ખબર ને કશું જ ના ખબર યાર હજુ તો. રોજે આઈએ તો ખબર પડે હવે એમ. હા ના ના કાલે ભી રેગ્યુલર. કાલે દે મે મારી. ફ્રેન્ડે ફિક્સ કરી દીધું છે કે મતલબ બુધવારથી શનિવાર સુધી રેગ્યુલર જવાનું એમ.
બુધવાર થી શનિવાર.
હમ રેગ્યુલર બુધ ગુરુ શુક્ર શની.
હમ.
હમ પણ મેંને કીધું યાર જો સોમ બુધવારે એમ. નથી ગુરુવારે નથી ને શુક્રવારે નથી શનિવારે. બે સોમ મંગળ બંને એમડીસી આવે છે એમડીસી નો એક પણ લેક. ચર ભર્યો આગળ ભર્યો તો એટેન્ડન્સ વગર નો હતો.
સંસ્કૃત સિનેમા તો.
સંસ્કૃત છે તો વાંધો નહી રામાયણ નો પરિચય છે એટલે તો બ મારા જોડે સિલેબસ. જે તમે વાંચું છો આમ તો. હમ કેટલા માર્ક માટે રહી ગયો તું.
હમાં. મેં બૂક જ નહોતી ખરીદી એ તું ક રહો.
હમ સારું ચાલ.
હા હ. તમારે એક્ઝામ આવી રહી કે ને હ.
સેની.
તમારે કોઈ ફોર્મ ભર્યું કે ને તમે કોઈ બી.
ના મે નથી ભરી હજી હવે ભરી હવે કોન્સ્ટેબલ નું આવશે ને. પોલીસ કોન્સ્ટેબલ એમાં બાર પછી યાર કઈ એકદમ આવે કઈ નથી આવતી.
કોન્સ્ટેબલ ની આપવા આયા પછી આપડે આવે ને. આર આરઆર-બી.
આર આર-બી એનટીપીસી.
હા એજ રેલવેની.
હમ રેલવે ની નથી ભર્યો ફોર્મે ભરવાની ભરવા ગઈ. થી બે ત્રણ વાર ગઈ હતી પણ છે ને. નોન ક્રિમિનલ નો દાખલામાં પ્રોબ્લેમ આવ્યો એમ મારે તો જફા જ છે નથી ભરાતા.
અમારી પાસે તો માંગે જ નહી નોન ક્રિમિનલ નો.
હમ હમ સવારે ના વાગે અમારે જોઈએ.
હમ એ કેમ માંગે નોન ક્રિમિનલ ને.
ઓબીસી માટે હળવાશેફ આમ એક વાત કહું.
હમ.
અ જો મતલબ જે એસટી વિ એસટી હોય ને.
હમ.
ઓલરેડી આદિવાસીઓ મતલબ પહેલેથી. ગામડા અને જંગલ વિસ્તારમાં રહેલા હ ને. એ તો છે જ અને હજી પણ રજ છે આપણને ખબર નહોતી એ તો આપડા દાહોદ બધા ફોરવર્ડ થાય આમ તો બીજે જઈએ તો ગામડામાંને એમજ રહે ને. એમને કોઈ મતલબ ક્રિમિનલ એ ક્રિમિનલ બન્યા જ ના હોય એમ! પણ વધારે કમ રસ્ટી જ છે. હાચી વાત એમ કશું કરતો વિચારે નને એમના માટે નહતો. હમ આવશે આવશે બધાને આવશે નોન ક્રિમિનલ અને હમણાં જોયું કે એવું પેલું. અંતર મંતર આંદોલન. ના હ એ વાળું ને.
જંતર મંતર માં દિલ્હી.
જંતર હા જંતર મંતર અંતર મંતર કહંગ્રેસ વાગ્યા જંતર મંતર. દિલ્હી ઇંદોર. બધામાં છે આપડા વસે આ ગુજરાત માં નતા આવ્યો પણ પેલો. નેટ નું નેટનું પેપર લીક થયું હતું ને એના માટે.
હમ બીજી વાર બી લીક થાય ગયું
ના બીજી વાર તો રિઝલ્ટ આવ્યું પણ ફર્સ્ટ વાર માટે જે રિઝલ્ટ આવ બીજી વાર રઝલ્ટ ને એમાં છે ને ત્રીસ છોકરાઓ સુસાઈડ કરી દીધું તું
હા
બઉ બધા છોકરાઓ સુસાઈડ કર્યું એના માટે કર્યું છે
મેં આપી હતીી ત્યારે ભી લીક થાયેલું
હમ તાર સાઈન્સ તું
હા સાયન્સ હતું પછી મેં આર્ટસ લીધો એથી કંટાળે હું યાર પેપરો લીક થયા ત ઘરે
સેમ સિચુએશન અગિયાર સાયન્સ બાર આર્ટ
મેં નીટ કરી નીટ આપી રિઝલ્ટ બી મે ફ્રેન્લી જોયું પાસ ભી થાય ગેલો
હમ
નીટમાં પડે પછી લીક થઈ ગય પેપર એ અમારો રીઝલ્ટ આવ પછીડે પેપર લીક પછી રીનેટ કોઈએ આલીજ નહીં
હા તો ન આપે આ વખતેનું પણ રિઝલ્ટ આ આવી ગયું તો આ વખતેનું એટલું બધું પેપર મસ્ત ઈઝી હતું તો પણ હવે પછી બીજી વાર સેકન્ડ વાર લીધું ટફ એક ના લીધે છે ને આખા ઇન્ડિયા ને ભોગવું પડ્યો
હમ અને પાઈ બધી સરકાર છે ને આ જોવે તો છે પણ બે હા હા એ તો અને એમાં છે ને કઈ વસ્તુ મતલબ છોકરીઓ ઓરની હોય બધું હોય ને એમને અલવ જ નહતું એમ કઈ પણ એરિંગ્સ વગેરે હાથમાં વોચ કરશું જ નહીિ બસ હમ તો મુસલમાનોને એમ કેમ ગુરખા ગુરખા પેરવાની પરવશ આવેે છે હમ એજ ને હલો હલો
હાજ બધલો અમે જયારે આપવા ગયા ત ને ત્યારે અડધા પેરેને ત્યાં કાપી દેધલી શર્ટ એમ કાપીને
હ હા સટના બટન ના એ ચેન હ ચેન હોય ચેન વાળા શર્ટ હોય કશું જ નહીં આમ
બસ સુુંજ નહી ચાવી ભી નની ગાડીે લઈ જવા દે
આપડ હા એ તો કશું એટલે કશું જ નહી બસ આપડે ડોક્યુમેન્ટ એમાં હોય તો અન પાણીની બોટલ પણ વાઈટ કલર નીગમ આર પાર જોવા ને એવી કલરિંગ બોટલ પણ નઈ હા
પકડાયેલુ અંદર
ખબર ના છોક તો એતો હોય યાર કોન્ટેક વાળું હોત થઇ ગયું
આપડે જા જાતિ ધર્મ પર નહી જતા પણ જો આ મતલબ જે મોમેડન છે એ ગુરખા પહેરે તો પછી એમને એમને કેમ પરમિશન આપે એમને પણ ગુરખા નહી પહેરવાના નોર્મલ ડ્રેસ પહેરરો કોણ ના લેય એમને કે
હમ
એ આપડે એમને અગાડું પગાડું આવા નહીં કેતા નોર્મલ ડ્રેસ પેરો તમે તમારું પેક બધી જ તી રીતે હા નોર્મલ ડ્રેસ પેરો પણ એમને કશું ના કે ગુરખા હોય એમનો ધર્મ ને પછી આપડે થોડુંક પણે થાય એટલે એ તો આપડા આપણને જ કાપે એવું એવું ખાલી કમ થોડી જ છે
હા હાચી વાત છે
હમ પોતે પોત ત્યાં જે બનેલા છે બધા ચેકિંગ વાળા ને એક્ઝામ ના સરને પોતે ચોરી કરીને પાસ થયેલા અને પછી હવે ઓવર સ્માર્ટ ના કામ લાગે પોતે કેવા એમ એકદમ ઓફીન પાસ થયેલા હું તો કહી દઉં સર મેડમ એતો કઉ છું હમણાં તો પેલું વિજય વિજય વિજય સી એમ બનવા પર ઉતર્યો છે ને હ મે ઓલ રેડી હા થેલાપતિ હારું છે એના તો ક્રસ કે ટલા બધા બધા બધા નો ક્રસ છે હમ હમ
હમ
તો વોટિંગ તો વધારે એની જ થશે એવું લાગે છે મને
પણ આપડી બાજુ એને પેલી એના ઉમેદવાર ક્યાં છે આપડે ગુજરાત બાજુ
આપડા બધા નથી ને આપડા સાઈડ નથી પણ તમિલનાડુ હા તમિલનાડુ એ બજુ છે હમ
અને આપડી બાજુ ઊભા થાય તો એમ જલ્દી વોટ ની મળે કેમ કે આપડી બાજુ કોંગ્રેસ બીજેપી અને આમ આદમી પાર્ટી
હમ હમ પણ આવશે ફુચરમાં આવશે સી એમ છે એટલે પછી
હમ
હારું છે બની જાય ત આહા ઓડિયન્સ ઓડિયન્સને વધારે ઓડિયન્સને પૂછે તો પણ એ છે ને વિજય કેય છે હમ મેં બધ બો બધા બ્લોગ જોય એમાં તો વિજય થેરપી એવું જ થાય છે મોદીને તો કોઈ આપ તજ નહીં મવ નહીં આપું હું સિરિયસલી કહુ હું બી નઈ આપ આપું પણ પ્રશ્ન હલા કોઈ પૂછે કોને આપ્યું હોત
કે એનું ફોમ જ કાલ પર પરંદ દાડે ભરી
અશે હા હા મારું તો છે.
મેં તો બેંક નું ખાતું બેંક અકાઉન્ટ લોક થાય ગયા આ પાછુ અનલોક કરવાનું ખાતું.
હમ હમ મારું તો ઓપન જ છે.
હમ
હમ બીજું શાંતિ? વએસ વીએસ વીએસ માં ગુજરાતી છે કે
વિ એસ એમા આર પેલી વીએસસીમાં હ વિએસ સંસ્કૃત અને એઈસી પણ સંસ્કૃત
હમ આ વખતે ચેન્જ થઈ ગયો ને પેલા વખતે તો હીસ્ટ્રી હતું ને?
હા ગય ના ગય તો મને વીએસસી તું
હમ હમ
હમ
તમારો રોલ નંબર કેટલો?
એક સો તાણું.
એકસો ત્રાણું માર તો ચારસો ઓગણાએસી એટલે આપડે એમ સબ્જેક્ટ સેમ આવવાના.
ના આવે ને જેને હ રોલ પ્રમાણે છે રોલ નંબર પ્રમાણે છે અને એસીસી માં શું છે એસીસી માં.
એસઇસી માં ઇંગ્લિશ.
ઓ અને પછી એઈ સીમા? એ સીમા સંસ્કૃત હને?
હા અને વીએસસી બી સંસ્કૃત
અમારે એસએસસીમાં સાયકોલોજી છે.
હમ
અ સાયકોલોજી પછી વીએસસી માં ગુજરાતી પછી એઈસી માં ઇંગ્લિશ મેજર માં ઇંગ્લિશ મેજર માં ઇંગ્લિશ ના ત્રણ લેક્ચર હોય.
હમ અમારે તો એસઇસી માં ઇંગ્લિશ આવે પણ એમ એમ
અને માઇન માઇનર માં શું છે?
માઇનરમાં અમાર હિસ્ટ્રી.
હમ હમ પણ માયનર નીકળી ગયો તો હા માયનર તો નીકળી ગયું ને?
હમ
હમ આ વકતે નીકળી ગયું એટલે વાંધો નહીં.
તો તો માઇનર બી સંસ્કૃત હશે ને.
ના માઇનરમાં ઇંગ્લીશ.
માઇનર પણ ઇંગ્લિશ.
હમ જે ઇંગલ જે ઇંગ્લશ જેને ઈંગ્લિશ હોય ને મેન સબ્જેક્ટ એના બ મારા લાસ્ટ યરમાં બધા જ સબ્જેક્ટ ઇંગ્લિશ થઈ જશે બધા જ અને તારે ગુજરાતી થઇ જશે.
હા પાંચ આવેગા લાગે.
પાંચ હવે પણ બધા અમારે ઇંગ્લિશ માં આવશે જો હમણા પેલા